હલો
હલો મજા આમાં તમે કેમ છો
બસ બસ ચાલે જુઓ ને ગરમી માં થાકી ગયા
હા બ‌ઉ થાકી ગયા
અચ્છા મેકઅપમાં તમને ઇન્ટરેસ્ટ છે રુચિ છે મેકઅપ ના
હા બઉ ઇન્ટરેસ્ટ છે
મેં વચ્ચે છે ને ઓનલાઈન આવું જોયું હતું કે હમણાં જેમ કે્યા ગરમી છે ને સમર ચાલે છે તો મેકઅપ કરવાના પહેલાં તમારા પોર્સને લોક કરવું બહુ જરૂરી જરુરી છે જેના કારણે તમને પસૅ એવો નહી થાય સ્વેટિંગ નહીં તો એના માટે એ લોકો જે આવે ને એલમસ્ટોન ફીટકડી એને પાણીમાં બોરીને એને ફેસ પર ઘસે
ના એવું હોય મને તો નથી ખબર
મને લાગ્યું તમે કહો છો તમને ઇન્ટરેસ્ટ છો તો તમને
ના ના કોસૅ માટે છે ને અ ગરમીમાં મેકઅપ પેલા તમે બરફ નો ટોકલો લોયો તે પછી ફેસમાં ત સ્પ્રેડ કરવાનું ખબર મસાજ કરવા બરફ તેનાસ પાટી માહિતી
અરે આ તો છે ને મેં હમણાં જ જોયું કે એ લોકો આવી રીતે પીટકડી બોરી રાખે પાણી ના ના એ ફિટ ભીની કરીને આખ નેક પર ફેસ પર પલાય કરે પછી બે મિનિટ એ નું
અ
ચેકઅપ સ્ટાર્ટ કર
અચ્છા ના તો નાતી
મને તો નીજ ખબર હોય, મારું તો આટલું મેકઅપ માં કઈ આઈડલે નોલેજ જ નથી.
હા, પણ એટલી માટે ફર્સ માટે છે ને પ્રાઈમર આવે છે. અહ પ્રાઈમર જેને પોસ્ટ લોક કરો. તો પછી શું થાય કે તમારું મેકઅપ છેને બોવ, ફાઈન મતલબ થાય છે.
ની થાય ને એનાથી
હા
થોડું બઉ મને ખબર છે. મારી પણ સિસ્ટર છે, એ થોડું મેકઅપમાં બો વધારે ઇન્ટરેસ્ટ રાખે
હ
એને આવડે કઈની પણ એને એવું લાગે કે એને બધું આવડે
અચ્છા બટ તાલાની સિસ્ટર એવી હમ્મ.
ને એ મારી નાની છે પણ આમ છે ને માતા જેવી છે. એને ક્યારે પણ માતાજી આવે, એવી ભૂતનાથ જેવી છે થોડી
હા, અચ્છા
પણ શું છે એના થી બધા ડરે બહુ હોય, આજકાલનો તો હવે ટ્રેન્ડ છે ને ઘરમાં જેટલા નાના માણસ હોય, એનાથી બધા ડરે
આ
એટલે અમે લોકો કાઇ બોલીજ ની શકીએ એને હા, હવે એ મારી નાની સિસ્ટર છે એના થી હું ડરું અહિયાં મારી એક નાની છ છે દોડ વરસની ટેકડી એનાથી હું ડરું, એટલે ક્યારે ક્યારેક તો મન થાય બધું છોડીને ભાગી જાવું, સાલા બધાથી ડરવાનું મને
હ બધા જ એવા જ હોય બધાના ઘરે તો
હમ હમણાં મેકઅપ માં કયું નઈ કંપની કઈ સારી જે મેકઅપ પ્રોડક્ટ ખરીદવાતો લિપસ્ટિક ને આ બધું આમ
તો જો ફાઉન્ટેશન માટે છે ને મેબેલી સારુ છે
કારણકે એમાં
મેબેલીનું ફાઉન્ડેશન આવેે છે
કયું નામ મેબલીન નું કયું ફાઉન્ડેશન
હા તમે શેર ની વાત કરો છો
શેડ નહી મેબલીનમાં બઉ બધા ટાઈપ ના ફા
આ ગ્લોઈ ફિટમી ઓકે કે હા એ મેં સાંભળ્યું છે કે બહુ રીઝનેબલ અને એનું ઇફેક્ટ અટલે એનું બહુ વધારે સારું છે એ વસ્તુ પ્રાઈઝ વાઇસ
હા હા પણ ટેક્સર પણ બહુ સારું છે આ મેબલિનના બધું બધી જ આઈટમ મતલબ તમે પ્રાઈમરથી લાસ્ટ સેટિંગ સ્પે પણ આવે છે
ઓહ અને રીઝનેબલ છે કે બધું પ્રાાઈઝી છે
અ રીઝનેબલ પણ છે અને પ્રાઈઝી પણ છે
અને તમે જે તમે જે કહો છો ફિટમી એક કેવું છે એ કઈ ટાઈપ કેટેગરીમાં આવે રીઝનેબલમાં આવે કે એક્સપેન્સિવ
રીઝનેબલમાં તો એકલુ મેકઅપ નથી કરતી ને હ તો છે ને ટ્રાવેલ સાઈજની પ્રોડક્ટ આવે ને પરચેસ કરું તો પરચીસોટ પર થાય ને તો વધારે પ્રોડક્ટ નથી હોય.
અચ્છા અછા હલે બ્યુટી પ્રોડક્ટમાંક્, મા ેરી ડેટ પણ આવે.
હા આવે છે.
આ ખાવાની વસ્તુ થોડી છે. તો પણ આવે
મન્યુફેક્ચરિંગ હોય.
હા, એટલે એજ કહું છું કે બ્યુટી પ્રોડક્ટમાં પણ એક્સપાયરી ડેટ આવે. આટલા મોંઘા મોંઘા આ લોકો કો કરે
હ, તમારા પાસે આ દિમાગ હોય ને તો તમે બઉ સ સચનેઅપ પરચસ કરો અગર તમે તમે એકઅપ ના આવે. અ અ તમે શું કરવાનું બધું મતલ એકદમ નીચે વાનું પ્રોડક્ટ હોય ને ચસ કરવાનું
લો રેટ વાળું
હા તો નોડમા
ઓ અચ્છા
હમ તો પછી શું થાય એક્સપાયરી પર થાય ને તો તમે ટૂપ નહીં હો સમમ ક હલો હલો હલો
હલો
આવજ આમડે હલો હલો
આવેવે જવાજ
તો આવે છે
હા કી કે આપણા યાનું કલ્ચર એવું છે ને કે આપણને મેકઅપ રોજે લગાડવાનું નહી આવે કોઈ ફંક્શન કે પાર્ટી હોય તો જ આપણેે લગાડીએ
હા એટલે ગરમીમાં કોણ કરે નને ખતું હતું
હુ જનરલી પણ કહુ છું આપડે રોજે તો મેકઅપ નથી થી જ કરતા ને
તમે ઘરે રહો છો શું મેકઅપની કઈ જરૂરત નથી
હા
હા બારનીક્ડો તો તોર પડચ
એ તો કોઈ ફંક્શન હોય તો જ આપડે કરીએ ઘરના બહાર થોડી મેકઅપ લગાડીને નીકળી જઈએ આમ જ
ઓ તો જાઓ મેકઅપ
ક્યાં કચરો ફેંકવા
હા રે હ માતો જાઓ ત્યા ચાપલી
એજ કહું કે ક્યારે ક્યારે તમે રોજે ઘરના બહાર શાકભાજી લેવા જાાવ તો આપડે થોડી મેક મેકઅપ લગાડીને જવાના હુ વીકેન્ડમાં પણ આજકાલ તો છે ને એવું થઈ ગયું છે કે વીકેન્ડમાં લોકો ઘરે રવાનું વધારે પ્રિફર કરે છે
બહુ પ્રશ્નાથી કરતી
તમે વર્કિંગ છો ને એટલા માટે હમે હાઉસવાઈફ ને કોને વીકેન્ડ તો કેશ મને ઘરે રહેવું છે કારણ કે બાર એટલી બધી પબ્લિક નીકળે નું રસ હોય બ અરે પ્લસ હોટેલ વાળા તો વીકેન્ડ નું બનાવીને વેડનસ ડે થર્સડેથી રાખી દે ગુરુવાર એ લોકો ભાત બનાવીને રાખે રાખી દે દાલ માફીને રાખી દે એ વીકેન્ડમાં રસ આવશે તો એમાં ખાલી તડકો વઘાર કરો ને આપો.
રોટી સબજી ખાવા થોડી જઉ
એ પણ છે આજ કલની જનરેશન થોડી રોટી સબ્જી થાય
હા બવુ બોલી ચલ
જઈને
જે ઘરમાં નથી બનતી ને હું બાર જઈને
એટલે કઈ ટાાઈપની?
અ ચાઇનીઝ હોય ઇટાલિયન હોય.
ચાઇનીઝ છે ને બહારનું નહી ખાવાનું વધારે. જો વચ્ચે જ છે ને એમ નહી. ચાઇનીઝ ખા ખાવાનું જ નહી, કારણ કે ચાાઈનીઝ માં છે ને એ લોકો ઓલું અજીરો મોટો કરીને આવે. ફ્લેવર નન
હા.
એ નાખે જે આપણા બ્રેન બિલકુલ સારી વસ્તુ નથી હમણાં જ રિસનટલી, મારી એક છે ને સ્કૂલ એમની એક ફ્રેન્ડ હતી. એની સિસ્ટરને થોડું આમ મેન્ટલી પ્રોબ્લમ હતું જ. તો પણ એની બહ સારા ઘરમાં લગ્ન થયા બધું બહુ ફાઇન થયું એનું. અને હમણાં એના અ ઘરમાં જ કોઈ વેડિંગમાં એ લોકોએ ચાઇનીઝ રાખ્યું હતું. તો ગેસ્ટ લોકોમાં હન્ડ્રેડ પ્લસ ગેસ્ટને ફૂડ ઇન્ફેક્શન થયું, સ્ટમક ઇન્ફેક્શન થયું અને રિપોર્ટ ફૂડ ઇેક અને એમાં એવું કે ચાાઈનીઝ ખાવામાં, જે અજીનો મોટો એ લોકોએ નાખું હતું ને એકવી રીતે હતું એક ચપટી ભરીને નાખવું પડે. તો એનાથી તમારા કાંદા, લસણ અને બધા સોસીસ નાખે ને સોયા શોષ.
હમ.
એકદમ આગળ પડતો આવે, તો એ લોકોએ અજીનો મોટોની ક્વોન્ટિટી બે ચમ્મચ નાખી દીધી હતી એક ચમ્મચના બદલે.
હ.
એના કારણે હંડ્રેડ પ્લસ ગેસ્ટ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું, એટલે ચાઈઇનીઝ તૂ એવી છે કે તમને ઘરે બનાવો ને સૌથી વધારે હેલ્ધી, કારણ કે એમાં ઓઈલ વધારે નઈ જાય વેજીિટેબલસ બો બધા આવે, પણ તમે એ વસ્તુ બહાર ખાવ ને તો એ લોકો અજીનો મોટો નાખીને એનું ફ્લેવર એન્હન્સ કરે. જેના કારણે તમને બહારનું ચાઇનીઝ ગમે‌ બો પણ એ બિલકુલ હેલ્ધી નહીં હોય.
હા બરાબર.
એથી સારો તો ઓલ ટાઈમ બેસ્ટ પાઉભાજી ખાવાની એમાં બધા વેજીસ આવી જાય. અને આપડું આ વેજીિટેબલ સાેન્ડવીચ.
હા.
તમે ઘરે સેન્ડવીચ બનાવો?
બહાર જઈને તો પાસ્તા ને પિઝા જ ખાવું.
પાસ્તા ઇઝ વેરી ગુડ. સાચે છેે પસ્તા બો સારી વસ્તુ છે હેલ્ધી માં પણ આવે બિકઝ એમાં ઓઈલ નઈ આવે.
હા.
એમાં ચીઝ આવે ને ચીઝ છે ને હવે તો આ લોકોએ કન્સિડર કર્યું છે કે ચીઝ કમ્સ એને હેલ્ધી ફૂડ
હા આજકાલ મમ્મી મમ્મી તો કોને નથી ખબર ને તો મારી મમ્મી તો મને આપે છે ને કે હમણાં જ મર્ડર કરી નાખીસ મારુ
એ તો પેરેન્ટ્સ હોય તો ભાઈ એમને ચિંતા
તો હોય પણ પણ ચીસ શું છે ને બે મહિનામાં યા ત્રણ મહિનામાં એક વાર આવે છે મારા ઘરે
મારા અહિયાં તો એવરી અઠવાડિયે આવે ને બ્લોક આવે
અચ્છા.
આજે જ અમના હમણાં છે ને અમૂલ ની ચીઝ સ્લાઈઝ આવે છે એ વન લખેલું છે એના ઉપર જે ખબર છે એ વન એ ટુ કાઉ જે અલગ અલગ કેટેગરી નું હોય દિસ ઇઝ એ વન કાઉ ના મિલ્ક નુ ચીસ છે. એટલું યમી ચીઝ છે ને હમણા અમે લોકોએ મુલનુ એ વન ચીઝ સ્લાઈસ જ લાવીએ બો ફાઈન છે આજે જ હું કેટલી ચારસો વ ચારસ સો ગ્રામ બસો ગ્રામ લઈને આયવી આજે જ. અરે બોઉ ફાઇન છે આજે અમે લોકો ઓલું બ્રેડ કાલના બોવ બધા બચી ગયા તા તો બીન્સ બનાઈ હતા બેગ બીન્સ. એટલા